હા.
હ કેમ છો.
તમે બેન કેમ છો મજામાં.
બસ મજામાં બોલો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ જય માત
કિં જય માતાજી હું એવું કહેતી હતી કે તમારા નાના તો નિવૃત્ત થઈ ગયા ને
હા એ અત્યારે નિવૃત્ત થઈ ગયા પણ એ લોકો તો. બીજી બાજુ શિફ અ શિફ્ટ થઈ ગયા છે.
તો ત્યાં ઘરેજ બદલી થઈ ગઈ છે બીજી બાજુ એમને
હ ના ઘર બદલી દીધું છે. જે મામાની નોકરી બીજી જગ્યાએ થઈ ગઈ ને એટલે હવે બીજી જગ્યાએ છે.
કઈ છો.
એ સવારે ગુરુદ્વારા જાય સાંજે ગુરુદ્વારા જાય.
હ
અને પછી હ પછી શાક માર્કેટ જાય અગર કઈક જવાનું હોય તો બીજું કઈ ઘરનું નાનું મોટું કામ હોય તો એ કરે
હમ હમ હમ બરાબર અને નાની બી ઘરે
હ નાની ભી ઘરે છે.
હમ હમ હમ
હમ્મ
હમ બરાબર અને એ શું કરે છે હમણાં મુસ્કાન મેમ
એ હમણાં આમ બી. એસ. સી કરવા બહાર ગયા છે.
કયા ગામ ગયા સે
એ વિ અ આણંદ વિદ્યાનગર એવું કેતા તા ચરોતર પટેલ યુનિવર્સિટી છે ને ત્યાં ગયા છે.
ચરોતર તો લગભગ ચંગા મા છ ને
અચ્છા હા, બરાબર બરાબર ચાંગા છે પણ એ બધું ભેગું જ છે ને ના એની આણંદ કે છે બધ અરે એટલે મને ખબર ન
આણંદમાં હશે કદાચ આયવો હસે નહી. હલો હલો અલો બેન હલો
હ બોલો
તો કદાચ લાવવાનું આસનું અસે
ના એ ચાંગામાં જ છે કેમ કે મારો ભાઈ ને પપ્પા બને એવું જ કેહતા હતા કે ચાંગામાં છે. પણ એવ્યા બધાને આણંદ કે છે.
હામાં આમથી થોડું દૂર છે જ ગયું છે. પંદર વીસ મિનિટનો રસ્તતો આવશે
એ મારો ભાઈ કેતોતો કે આણંદની બાજુમાં જ છે વિદ્યાનગર અને એવું કેતોતો કે પેલા ચાંગા આવે પછી વિદ્યાન બરાબ એ ગયો હતો ને વિદ્યાનગર ભણવા માટે એટલે એને ખ્યાલ હશે વધારે
જે આ કોલેજમાં ગઈ છે ને એ ખૂબ જ સરસ છે હ
અચ્છા, એવું છે.
હમ
આપણને વધારે ખ્યાલ નથી પણ મારો ભાઈ તો કેતોતો કે એવું બધું ખાલી ગઈ છે એના કરતા તો નીટની પરીક્ષા આપીને ડોક્ટર થઈ જતી. કેમ કે એના તો માર્ક સારા આયાતા ને
હા, પણ અમુક લોકોને શું બાર જવાનું વધારે ગમે. થોડું સ્વતંત્રતા મળી જાય ને એમ જ્યાં એ ફરવું હોય જ્યાં ફરવું હોય.
એ તો કેતીતી મારે સવારે છ વાગે ઉઠવાનું હોય છે. તૈયાર થઈએ અને પછી આઠ વાગે કોલેજ જઈએ.
હમ હમ
હવ, એવું છે એજ પૂછતા હતા અમે લોકો. કાલે કે મજા આવે છે એવું તો કે. કોને મજા આવે સવારે છ છ વાગે ઉઠવું પડે ને આઠ વાગે જવું પડે એવું. પાંચ વાગે ઘરે આઈએ.
મારે બી એસ સી કર્યું અને કદાચ બીજું કશું કરતી એના માર્ક સારા હતા તો નઈ.
એજ મારો ભાઈ બી એવું જ કેતો હતો કે એના માર્ક સારા હતા તો બીજું કઈક કરતે ને તો સારું.
હમ.
પણ હવે શું એને એકલી અમદાવાદ લેવાની હતી એની બેન અમદાવાદ છે ને એટલે.
હા હા હા, શું ના લીધું?
એની બેનપણી એય લીધુ. તા અય ચાંગામાં તો પછી એવી આવી ત્યાં જ ગઈ.
પણ તો ફીસ બી બો છે.
એવું ના મને તો ઓછી લાગે છે
આટલો જ. હશે બધા ફેસ અ સગવડો બધી બો સારી છે સાંગામાં.
હા, અમારે સોસાયટી માંથી એક જણ ગઈતી વચ્ચે. મારી એક બેનપણી હતી એ ગઈ તી.
પણ એક રીતે જોવા જઈએ તો આનંદ કરતા ચાંગા સારું.
અચ્છા એવું.
હા.
તો તમારો ભાઈ તો વિદ્યાનગર ગયું તું ને લગભગ.
એ વિદ્યાાનગર કરતા સાગા સારું કારણ કે વિદ્યાન નાના બધા ખરાબ થઈલા હે.
એ તો મને ખ્યાલ નથી પણ મારો ભાઈ તો કેતોતો કે. જે વિદ્યાનગરમાં કોલેજ છે ને એ એન એસ સી સી અપ્રુવડ છે એવું. અને અહીં ચાંગામાં છે ને એ યુનિવર્સિટી અપ્રુવ છે એવું તો એની કોલેજ કર તા પેલી વિદ્યાનગર કોલેજ સારી છે એવું કેતોતો એ.
હશે એવું મને તો કશું વધારે ખ્યાલ નથી.
મને બી ધ્યાન નથી પણ એ કેતોતો એને જ્ઞાન છે એટલે.
બરાબર.
એમને કેમ છોડી દીધું પછી એબી બીએસસી કરવા જ ગયો
હા, પછી મેં જ કીધું એને છોડી દેવાનું.
અચ્છા એવું હતું
હા
બરાબર બરાબર એની મોટી બહેને અમદાવાદ માં કોલેજમાં એડમિશન લીધું હમણાં
બરાબર
એમ બી એ માં એ કેતી હતી મે મારી ફ્રેન્ડ ને પૂછ મારી બેહેનપણી ને પૂછ્યું શું છે એનું કોલેજ સારી છે એવું તો એ કેતી તી કે કોલેજ તો સારી છે પણ વરસની ફી ચાર લાખ રૂપિયા છે એવું કેતા હતા
અમદાવાદમાં
હા એક વર્ષની ફી ચાર લાખ છે
હમ હમ
અને દોઢે એક લાખ જેવું હોસ્ટેલ નું છે.
હમ હમ હા.
હવે નું એજ એજ એજ કોલેજમાં ગઈ છે એવી એટલે.
હા હા.
હમ બે વરષ નું છે એને ભણવાનું
એની વેન જે ગઈ છે એમાં ચાર લાખ ફી છે એવું
હા ચાલે ફી છે
કોલેજ ની ફી એક વર્ષની ચાર લાખ એટલી બધી
હવ
તો એવું તો શું ભળવા ગ‌ઇ છે તો આટલી બધી ફી છે.
એમી બીએ ભણવા ગઈ છે ને.
એવું છે એમ.
હા એવું કેતી તી.
હમ હમ.
એમ તો જોવા જઈએ તો વધારે જ છે ફી તો પણ હવે એ કે. તી મારી બેહેનપાણી કેતી તી કોલેજ સારી છે એટલે ફી વધારે છે એવું.
બરાબર.
વધારે તો આપડે બી ખ્યાલ નથી કે કોલેજ શું છે ને.
પણ એમ બી એ પછી આપણે સીવી જોઈએ એવી નોકરી નથી મળતી.
એવું છે.
હું હું હું.
અઈ તો નઈ જ મળે અમદાવાદ જ મળે અમદાવાદ બરોડા બાજુ.
અહ
પણ એ તો હવે છ વરષથી ત્યાંક છે એટલે અ શું છ શું ત્રણ ચાર વરષથી ત્યાં.
પેણે તો સો નાકામ જ ગયા ને. એના પાસ થઈ ગઈ તો.
શું કેતા તા તમે.
એના એ તો સુ નકામાં જ ગયા ને, એ નપાસ થઈ ગઈ તો.
ના પણ એ બી કોમ તો પતી ગયું ને.
અચ્છા બી કોમ પતી ગયું.
હા બીકોમ સાથે સાથે બીકોમ કરતી હતી ને એટલે બીકોમ પતી ગયું એનું.
હા હા હા.
હો.
તો પછી બી કોમ પછી આ એમબી એ કરે છે એવું ને.
હા એમબીએ પતી.
બે વરસ કરશે એમ બીએ હેને.
હા હા બે વરસ કરશે. હલો.